હલો.
વોટ
હલો.
હેલો.
હા હ. કેમ છે?
મજામાં.
હા ટીવી જોવાનું ગમે તમને.
હા મરે ગમે છે.
હમ.
હા એ તો ન કે સક હ મે કેમ કે આઠ દસ કલાક તો થઇ જ જાય.
આઠ દસ કલાક એટલે ખાતા નથી ભણતા નથી સુતા નથી એવું છે.
ના ના એ તો ખાઈએ વચ્ચે વચ્ચે બ્રેક લઈએ. અને પાછો ટીવી જોવા લાગે લી જ નહી.
અચ્છા. તો એટલા કલાક. તમારા ઘરે જોવા દે ટીવી
એ તો જેમ તેમ કરીને હવે જોઈએ લઈએ રાત્રે બી હમણાં મે બેસેલો જ છું એટલે અગયાર વાગ્યા હ તો જવાથી
અચ્છા એવું છે. બરાબર તો ટીવી માં કઈ ચેનલ જોઈ કઈ જોવાની ગમે
સીરિયલ જાઉ કાર્ટૂન જાઉ અને મુવી કા તો સોંગ્સ
અચ્છા અચ્છા સિરિયલ કાર્ટૂન મુવી બધું ગમે કયું ફેવરેટ કાર્ટૂન છે.
ચિન્ છેેમ
શ મેન અચ્છા અનેને છોટા ભીમ જોવાનું નહી ગમે
એવોઉ ઓ છુ ગમેં કેમ કે હવે તો ન્યુ જનરેશન ના આવી ગઈને એટલે આવાજ બધા ગમે
એવું
હમ
બરાબર પછી ઘરના ખીચવાય નહી ટીવી બહુ વાર જોય તો
જોય મમ્મી
હમ ત બી જોઈ
હા એ તો ગમે એટલે જવ જ પડે
અને સ્કૂલ જાય
હા હા સ્કૂલ જાવ ને સવારે જાવ અને બપોરે આવી જાવ
ઓકે તો પછી સ્કૂલ માંથી સ્કૂલ માંથી જય્યારે તમે આવે તો સ્કૂલમાંથી આવીને તમે ટીવી જોઈ કે સ્ટડી કરે
મેં કઈ નહી કરું કેમકે હવે તો બંધ જ થઈ ગયું જોવાનું કેમકે હવે તો મમ્મા એને નાડીને તો મોકલવાનું ક દીધું તો ટીવી બી નહી ચાલે ફોન બી નહી આપે કઈ જ નહી આપે તો હું કરવાનું મને
અચ્છા તો પછી હમણાં તમે સ્ટડી કરે
ના હમણાં તો વેકેશન ચાલે એલા મસ્તી
મસ્તી એવું ફૂલ ડે મસ્ત કે થોડીક વાર મસ્તી
ફૂલ ડે
ફુલ ડે મસ્તી પછી, ખાલી અ મસ્તી અને ટીવી. ટીવીમાં તમને કોઈ બીજા ચેનલ ગમે નેશનલ જગ્રાફી છે ડિસ્કવરી છે. કારણ કે ભલે આપડણે સ્ટડી નહી કરતા હોઈએ. પણ સ્ટડી સિવાય બી આપણેે આ બધા ચેનલ જોઈએ એમાં આપણને ઘણું બધું નોલેજ મળે.
જે મને ટીવી પર આવે જ નહી તો મેં કેવી રીતે જોઉ આવું જ બધું આવે. આજે મેં એનિમલ મુવી જોઈ.
વાત છે એટલે
અને મારી અને મારી મમ્મી ઓફિસ જા જ તો બાજુમાં એક અંકલી શોપ છે.
ઓકે તો તમે ટીવીમાં અ મૂવી જોઈ મમ્મી ઓફિસ જતા રેય એટલે તમારું મૂવી જોવાનું ચાલુ. બીજી કઈ કઈ મુવી થિયેટરમાં બી જો કે ખાલી ટીવીમાં જો ટીવીમાં જ જોય મૂવી
હા ખાલી ટીવીમાં જ કેમ કે પપ્પા બી હમણાં ગયેલા છે ત અ એમદાવાદ
હમ્મ ફેવરેટ મુવી કઈ?
મારી ફેવરેટ મૂવી તો એ બી સી ડી.
ઓકે એટલે ડાન્સ કરવાનો છોખ છે તમને એમ
હા હા થોડા થોડા સોન્ગ હામળાનું વધારે શોખ. અને ડાન્સ કરવાનો
અચ્છા કયા સોંગ સાંભળે?
હ અ મેં તો એ બી સી ડી નું સોંગ છે તે સાંભળું. ઓછું પેલા બો હામ્બળતો અવે તો જે સોંગ આયવા તે હાંભળું
તો હવે ટીવીમાં બી સોંગ સાંભળે કે ની સાંભળે.
સાંભળું ઓછા હાંભળું પણ હવે તો સ્પીકર આવી ગયા ને મારી પાસે એટલે એના પર હાંભળું.
અચ્છા ઓકે એટલે જુદા જુદા સોંગ સાંભળવાનો હમણાં શોખ છે એમને
હા.
બીજું કયું ફેવરેટ સોંગ છે?
મેં શું કેવ હવે તમને જે આવે તે સંભળીયા કરો.
અચ્છા મને મને તો વિવાહ મુવી બઉ ગમે. કારણ કે ઇમોશનલ બી છે પે મૂવી બી છે વિવાહ વિવાહ મૂવી. ઇમોશનલ બી છે ફેમિલી મૂવી બી જે અને અ એમાં લવ પણ બતાવેલું છે.
શું બતાવેલું છે?
લવ લવ
નવ લવ ઓકે. મન તો એનિમલ મૂવી જોવાની બઉ ગમે.
પણ એનિમલ મૂવી તો બઉ ડિફિકલ્ટ મુવી છે એમ.
હા બટ મને ગમે એટલે મે જોઉં આજે બી મે એનિમલ જ જોઈ થિયેટરમાં તો ની જોવા દેય થિયેટરમાં તો ની જોવા દેય કેમ કે એટીન પલ્સ છે એટલે ટીવી માં જ જોઉં
હમ્મ એટલે ને મુવી છે એટલે આપણે કમ્પલસરી એ રટેડ મુવી છે એટલે આપણેે એ તો નહી જોવાય એમ મારધાડ કેટલું બધું છે એમાં
તેમાં તો મજા આવે
તો અમને લોકોને એવું બધું સારું લાગે જોવાનું
હા સારું લાગે મજા આવે જોવામા એ એક્સાઈટિંગ થાય
હમ્મ એવું નહી પણ ભણવામાં ધ્યાન આપવાનું થોડું સ્ટડી બરાબર કરવાનું કારણ કે ભણસું તો તો આગળ વધશુ ને એટલે ટીવી બી જોવાનું ટીવી રેગ્યુલર તમે જોઈ શકો તમે અડધો કલાક ટાઈમર મૂકીને જઓ અથવા એક કલાક જોઈ લો ચલો આખો દિવસમાં એક કલાક જોઈ લો પણ એના સિવાય આપણે ભણવામાં બી ધ્યાન આપવાનું
ફોન કેટલી વર જોવાય ફોન કેટલી વર જો
ફોન ફોન નહી જોવાનો ટીવીમાં જ પ્રોગ્રામ આવતા હોય તો ટીવી જ જોવાનો પછી ફોન અલગથી નહી જોવાનો
ટીવી માં ઓછી મજા ફોનમાં મજા આવે ગેમ ગે ગેમ્સ હોયે એટલે
પણ તે તો ફોનમાં તો પછી તમે તો ચેનલ બધી સ્ક્રોલ કરવા માંડે તે નહી ચાલે ટીવીમાં જ જોવાનું અને ટીવીમાં છે ને નોલ નોલેજ વાળા પ્રોગ્રામ્સ આવે ટીવીમાં તમારા બાળકો ને લગ તમે લોકો ના અમે લોકો નાના હતા ને ત્યારે અમે પેલું જોતા પોગો ચેનલ પોગો. ચેનલ પર એક આર્ટ માટેનું છે ને મેડ નો પ્રોગ્રામ આવતો. ને એના મેડ એમ એ ડી મેડ પ્રોગ્રામ આવ તો પોગો ચેનલમાં અને એમાં છે ને હા એનું નામ મેડ અને એ આપણને છે ને જુદી જુદી વસ્તુઓ માંથી આર્ટ બનાવતા શીખવાડે.
હમણાં તો કઈ આવે જ નહી કેમ કે હમણાં તો નવી જનરેશન થઈ ગઈ ને એટલે બધા
તો પણ એમાં એના ચેનલ્સ આવે ને આપડે એના ચેનલ જોવાય ને ચેનલસ જોઈ લેવાના. અને એ મેડ એમ તમે લોકો સર્ચ કરશે ને હવે તો ટીવીમાં બી તમે સાથે યુટ્યુબ બી કનેક્ટ કરી શકે તો તમે જ્યાં એ યુટ્યુબ કનેક્ટ કરી લે તો તેમાં બી તમને ચેનલ આવે અને એમાંથી સર્ચ કરી લેવાનું મેડ એ એ મેડ તો મેડ આર્ટ મેડ આર્ટસ્ટિક એમ સર્ચ કરશો તો બી આવશે. એના પર તમારે જોવાનું બહુ બધી વેરાયટી બતાવે ઈવન છે ને તે આપડે રિયલિસ્ટિક બિગ પિક પિક્ચર્સ બનાવે ઓન ગ્રાઉન્ડ પર. મોટું ગ્રાઉન્ડ હોય ને તે એના પર પ્લાસ્ટિક ચાદર એવું બધું પાથરી ને
હા મેં વિડીયોમાં જોયું છે ફોનમાં કેવી રીતે બો મોટું. ગ્રાઉન્ડ એ જેટલું ગ્રાઉન્ડ ને એટલી મોટી
હા એમાં આખું બનાવે એટલે ડ્રોન પરથી પછી તમને આખો શેપ દેખાય.
ડ્રોન
હમ અને એવી રીતે રંગોલી બી બ નાવે એવી રીતે. તો તે તે બી તમારું દેખ થાય પણ એકદમ ટોપ પરથી પેલો જયારે જોય એટલે એ વધારે ક્લીઅર દેખાય એટલે આવા બધા ચેનલ જોવાના તમારે અચા ત તમને અ તારક મહેતા ક ઉલ્ટા ચશ્મા ગમે
એ તો મારું ફેવરેટ જ બહું ગમે મને તોએ
હમ મને બી બો ગમે કારણ કે સૌથી કોમેડી તારક મહેતા ક ઉલ્ટા ચશ્મા જ આવતું હોય
હા પછી મેડમ સર ભી થોડુ થડો હમણાં મેડમ સર જોતો હતો
હમ્મ મેડમ સર બી સારુ આવે પુષ્પા ઈમ્પ પોસ્સીબલ બી સારું આવે મજા આવી તમારી સાથે ફોન પર વાત કરીને ટીવી ની વાતચીત કરીને ઓકે બો સરસ લાગ્યું કઈ ની આવી રી પણ ટીવી માં ખાસ ધ્યાન રાખવાનું બો વધારે વાર જોવાનું ની અડધો કલાક અથવા એક. કલાક જ જોવાનું ઓકે.
હમ્મ
અને સાથે ભણવામાં ધ્યાન આપવાનું હા.
હા.
ઠીક છે ઓકે ઓકે. ઓકે ચાલો. તો પછી. મજા આવી વાત કરી ને. પછી ફરી વાત કરીશ. મળીશુ જલ્દી હ, ઓકે બાય.